જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
પછી ફોન કર્યો તમને ખુબ જ સરસ લાગ્યો મને.
હા હા નય આ બાળકો ની એક્ઝામ ચાલે છે ને.
હા હા એ વાત બરાબર અત્યારે તો એક્ઝામ ખૂબ જ જરૂરી છે. ત્યારે તો બધાની જ એક્ઝામ ચાલે
હા એની તૈયારી માં જ પછી બીઝી રહું છું.
હા બરાબર નહી નહી એ તો સૌથી વધારે જરૂરી છે એક્ઝામ પર એમના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એ સમય તમે કંઈ વધારે લોડતો નથી આપ
ના, ના, ના હું નથી આપતી. નહી નહી હું મારી દ દીકરી ના જ કવું છું ટેન્શન નહીં લેવાનું વધારે નર્વસ નહી થવાનું ખાલી તારે પ્રયત્ન કરવાનું જે થાય તે ચાલે.
સાચી વાત છે. નહી અત્યારના બાળકોને પાછું શું એટલું બધું ટેન્શન આપીએ તો પછી ડિપ્રેશનમાં જ તા રહે કેમ કે એમના પર અત્યારે પેલુ મગજમાં એ ચાલ તું હોય કે આટલા માર્ક્સ આવશે તો મને આ મળ શે ને ઓછા માર્સ આવે તો મને ઘરેથી તેવાળશ. છે ને એ બધું
ના ના આ હું તો મારી દીકરીને કહી રાખેલું છે માર્ક્સનું વધારે મહત્વનું ન થી. તું તાર ઉ કોશિશ કરવાની ને. તારા પર તારે રાખવાનું કે નહી મેં કર્યું છે, મેં વાંચેલું છે મેં ભણેલું છે બસ. માર્ક્સનું આપણે એટલું કઈ નથી.
હા એ વાત તો બરાબર બરાબર પણ નહી એની સાથે સાથે એમના પર પ્રોપર ધ્યાન આપવું બી જરૂરી છે કે અત્યારે જ્યાં સુધી એમનો બેજ કાચો ના રહી જાય કેમ કે આગળ જઈ ને એના પર જ એમને આગળ બી ભણવાનું છે એટલા માટે.
તો તો ધ્યાન આપવું જ પડે. ને આપણે એના માટે લોકોને નહી ખબર પડે લોકો ટાઈમ ટેબલ થી લઈને બધું આપણે જોવું પડે છે.
સાચી વાત.
કે લોકોને ભણવાનું પણ આપણને કેહેવું પડે, કે જેને આપણે એઝામ હો એવી રીતે આપણને ટેન્શન થઈ જાય છે, આપણે એમને તો કહીએ કે ટેન્શન ના લે આપણને ટેન્શન
થઈ જાય થઈ જાય સાચી વાત અને એ પણ છે ને આજકાલ તો બધા પેલા કોચિંગ ક્લાસીસ ની એ બજુ જો ને ગલીએ ગલીએ કેટલાય કોચિંગ ક્લાસ જોવા મળે છે. અને સ્કૂલ પણ સ્કૂલમાં પણ એમને એમના પર પ્રો પર ધ્યાન પવામાં આવે તો પછી ઘરે માતા પિતા એ થોડું ઓછું ધ્યાન આપવું પડે. હમ્મ, અત્યારે તો શું હા અને અત્યારે તો શું પાછુ કોચિંગ ક્લાસી અમુખ કોચિંગ ક્લાસ એવા હોય કે ખાલી ફીસ લે પણ સરખી રીતે પ્રોપર ધ્યાન ના આપે બાળક પર તો એ બી આપ આપડે થોડું તો એને મુ કવા પડે કે કઈ જગ્યાએ સારું છે કે આ બાળકો પર પ્રોપર ધ્યાન આપ થાય છે એમને પૂરતું શિક્ષણ અપાય છે, એ બધું ધ્યાન આપવું પડે આપડે પણ. હમ્મ ને એક્ઝામ ના સાચી વાત ના અત્યારે છે ને પેલું જેમ કે બોર્ડ ની એક્ઝામ ચાલે છે ને તો અત્યારે સરકારે પેલો ભી બાર પાડ્યું છે કે કોઈ છોકરું કે કોઈ છોકરી પેલું વચ્ચે અટવાઈ જાય રસ રસ્તા માં તો એમને એમ એક હેલ્પલાઈન નંબર આપ્યો છે કે કંઈ બી મુશ્કેલીમાં હોય તો એ નંબર પર ફોન કરવાનો એટલે પોલીસ આવીને એમને મદદ કરે અને એમનું જે બી કોઈ સે ડરહે છે એને ત્યાં પહોંચાડવામાં મદદ કરે એ ઘણી સારી વાત કેવાય ની
આ એકદમ બરોબર કામ કર્યું છે કારણ કે બોર્ડના ટાઈમ હોય છે ટ્રાફિક હોય છે છોકરાઓ ફસાઈ જાય આમ તેમ આવામાં એ લોકો મોડું થાય એ લોકો પેપર અટકી જાય અને પછી બગડી જાય એ લોકો કોનુ તો આ એક કામ મતલબ મને સરસ લાગ્યું એમનું
આપણે પણ ક્યાંક જતા હોય ને કોઈ છોકરું આવે તો દેખાય કે મુશ્કેલીમાં છે કે આમ આપણેે મદદ
મદદ હા એ તો છે આપડે તો આપણું ફરજ બને એ તો
હા ને ઘણા લોકો તો આજકાલ એનજીઓ વાળા છે કે પછી કોઈ સેવાભાવી સંસ્થા છે પણ બોર્ડ ની પરીક્ષા ચાલે ત્યાં બ સેન્ટર ની બાર પીવાના પાણી ની વ્યવસ્થા બિસ્કીટ વિ વિતરણ એ બધું રાખે છે કે છો કરાવવાને થોડું પેલો નર્વસનેસ ડીહાઈડ્રેટ નથી ગરમી પણ આજકાલ જો ને કેટલી જલ્દી આવી ગઈ આ વખતે તો
ને ચાલુ
હા તો એના માટે આ બધી સંસ્થાઓ બી એનજીઓ પણ પોતાનું ફરજ નિભાવે છે હમ્મ અને એક્ઝામ ના સમયે શું છોકરાઓને પણ સ્ટ્રેસ હોય કે જેટલું વાંચ્યું છે આવડશે નહીં આવડશે પી
હમ્મ કેવું આવશે હા એ એટલે આપડે પણ તો ધ્યાન રાખવું જ પડે કે છોકરાને ઊંઘ પૂરી મળે બધું એને ખાવાનું પ્રોપર આપ પે આપડે અને સુવાનું પણ કે હું તો મારી દીકરી નામ જ કું તારે લેટ તક નહીં વાંચવાનું. પાછું તેટલું સાજ સુધી પછી લેવાનું પછી ખાવાનું ત્યાં ન વહેલું સુઈ સવારે વેલું ઉઠીને વાંચવાનું તો એનાથી યાદ રે હા યાદ રહે છે અને શું હોય કે આપણું માઇન્ડ એક રિલેક્સ થયેલું હોય ને તો શાંતથી પછી પાછું આપ રિવિઝન કરીએ તો ફટાકથી યાદ થઈ જાય આપણને તો આખો દિવસ વાંચ વાંચ વાંચ કરે તો કઈ યાદ નથી રહેતું. એટલે હું એમ જ કેવું છું કે તું આખો દિવસ વાંચ વાંચ નહીં કર તું તારું ટાઈમટેબલ બનાવી દે એ હિસાબે તારે વાંચવાનું. કે સવાર ની પોર માં નાય વાયચું. થોડું સાંજે વાંચું અને થોડું હું શું કેવું એમને ખબર હું એને પોતે પણ છ ને થોડું કામ કેવું જ્યા બહાર રમી આવ. અડધો એક કલાક હા માઇન્ડ ફ્રેશ થઈ જાય એથી વધારે નહી ચાલ અડધો એક કલાક દોઢ કલાક તું રમી આવ તો તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તને પણ સારું લાગે.
હં
ગળપણ નથી સારું. છોકરાઓને થોડું બહાર પણ.
બાર નું વાતાવરણ બી મળવું જોઈએ હા સૌથી વધારે તો એક્ઝામ ના સમયે એમનું ખાવા પછી પૌષ્ટિક આહાર મળે કે આમ પેલું જંક ફૂડ ને બધુ નહિ. પ્રોપર જે આપણે ઘરનું બનાયેલું ભોજન હોય તો સાત્વિક ભોજન એમના મગજને બી થોડું વધારે પોષણ આપે તો એમને એનર્જી બી રહે કેમ કે પછી એક્ઝામ ના સમય પર પડી કા ને બધું ખાય તો પછી કે એનાથી વધારે પોષણ ના મળે, હં સાચી વાત
પણ પડી જાય અમુક છોક જોયું છે આવું કે પેપર આપતા આપતા જ એમનું પેટ મૂકી જાય ક આ તો એમથી બે દિવસ પહેલાં જ એમનું તાવ આવી જાય કે કઈ ના કઈ લોક મને થઈ જાય આ બધું ટેન્શનથી પણ થતું હોયને આ બધું.
હા સાચી વાત સાચી વાત ને અત્યારે તો જો ને કે અમ અમુક પેપરમાં ન્યુઝ કેવા કિસ્સા બી આવે છે કે એકઝામ ના ડર થી સ્ટ્રેસ થી ઘણા બાળકો તો આત્મહત્યા કરે છે ક્યાંક થી કૂદી પડે છે ઘરથી ભાગી જાય છે. આ કેસ જોઈને બી આ અમુક વાર
ડર લાગે છે હા ના જાય હા એજ તો એટલે એ લોકો નું માઇન્ડ થોડું રિલેક્સ જ રાખવાનું એટલે હું લોડ નથી આવતી હું એ દર પણ લોડ નથ થી આપતી આજકાલ નું જનરેશન ભરેલું નહી આજનું શું છે પડવું ટીનેજર વાળા છોક રાઓયને જે આપડા જેવા આપડા ના છોકરાઓ ના ના હોય એ લોકો ન હમણાં દિમાગ એવું જ હોય છે. કે એ લોકો બહાર નું એ લોકોને સે સારું લાગે ને આપડે આપડે એને લોકો માટે ખરાબ બની જઈએ છે. હા એટલે હું વધારે નથી કર તે હું ફ્રેન્ડ ની જેમ રહ્યો છું અને એવી રીતે જ ભણાવું છું એને. વધારે લોડ નું નથી કેતી થોડી સ્ટ્રીક પણ બન છું કે ભાઈ એકદમ પણ નહી કે ભાઈ તું એવરેજ માર્ક લાવ એવું પણ નહી પણ ઠીક છે હા થોડું તો ધ્યાન આપવું જ પડે નહી તો હવે આજકાલનો છોક કરાવ તમને
પછી મસ્તી મસ્તી માં બી એકદમ નીકળી ના જવું જોઈ એ વસ્તુ બી છે.
હં
હં, એને નાની નાની વાતનું. ધ્યાન આપવુ બી ખાસ. જરૂરી છે હ નહિ તો એમને બી એ એક રીત તો કહી શકી કે આ તો હમણાં જેમ કે ફાાઈનલ એક્ઝામ નો સમય. ગાળો છે તો એક વાર વાંચ ચલો છે ને પછી તો એમનો એ એ સબ્જેક્ટ વાંચવા નો તો એ રીત થોડું પ્રોત્સાહિત કરાય કે બેટા એક જ વાર વાંચવાનું છે ને. પછી તો એક્ઝામ આપીને પછી આ સબ્જેક નથી વા
નથી વાંચવાનો અને હું તો મારી છોકરી ને એમ જ કહું મેં કીધું દસ દિવસ ખાલી ત્યારે ભણવાનું જ છે એના પછી બે મહિના મજા કરવાના છે તો જો તને બે મહિના કોણ કેહેવાનું ભણવાનું. છે તને બે મહિના ફૂલ મજા કરે છે તને કોઈ નથી કેહેવાનું કે તું ચોપડા ખોલ. સીધું આપણે જૂનમાં ખોલજો કપડા હા હ હું એવું જ કેવું છું હા આમ આવીને બેગ મૂકી દીધું પછી શું હા પછી એ મને છે ને એનું પણ બહુ ઉત્સાહ આ લોકોને આ લોકોને પણ થાય છે હમણાંના છોકરાઓને પણ પર મને એમ લાગે મને ની ખબર પર અ નવા નવી બુકો લાવવાનું યુનિફોર્મ લાવાના મને બોહ મજા આવતી.
હા બરાબર.
ઉત્સાહ આવતો ઘર નને ચોપડા લાવવા છે ચાલો ચોપડા લાવીએે પછી બેસીને બધા ઘરના બેસીને એના પર પૂટ પૂઠા ચડાવીએ ને હા એ મજા આવતી વેકેશન હા સ્ટીકર એ પણ આપ આપણી પસંદના નહીં મને આ નઇ. આવા સ્ટીકર જુઇએ છે હા બાર્બીવાળા હા એ બધા કાર્ટૂન વાળા હવે આ સાચે કેવું ને આજના વાળા છોકરા છોકરાઓ નથી ખબર આ સ્ટીકરનુ.
હા સાચે જ આપડા સમયમાં આપડે પેલું શોધી શોધી લાવતા નહી આ નહી આ ડિઝાઇન આ સબ્જેક્ટની બુક પર આ ડિઝાઇન લગાવશું આ સબ્જેક્ટની ઉપર આ ડિઝાઇન લગાવશું.
એમાં પણ આપણને મજા આવતી.
સાચી વાત છે એ વાત તો ખરી ને આપડા તમે કરશું કે આ બધા જે મેઇન મેઇન સબ્જેક્ટ થઈ નહિ હતા અત્યારનું ભણતર એટલુ અઘર થઇ ગયું છે કે નાના ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સે ટેન સ્ટેન્ડર્ડના છોકરાઓને બી એટલા
હાર્ડ હાર્ડ અને એ લોકો ના ચોપડા પણ કેટલા બદ બચારાનો ખભો વળી જાય છે હા મેં કીધું હું આઠમા નમ્બર માટે બેગ નથી લઈ ગઈ છેું તું આટલા ધોરણમાં આટલા બધા લઈ જાય.
હા સાચીન કે અત્યારે આપણા આપડા સમય શું ખાલી એક પાઠ્યપુસ્તક જેવુ મુખ તો ત્યારે જે નોટબુક હતી એ બે બુક બધા સબજેક્ટની હ અને અત્યારે હા ને અત્યારે તો સ્વાધ્યાય થીમ એક્સરસાાઈઝ વાળી બુક ને અલગ અલગ જાતની એક સબ્જેક્ટની ચાર બુક હોય હં એ અત્યારે બાર એટલુ વધી ગયું છે. છે ને એમને બી કે પેલુ એમનુ એજ પ્રમાણે એમનું ભણતર તર વધી ગયું છે.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
હમ કે જે નાના સ્ટેન્ડર્ડ ના છોકરા હોય તો બી એમના પર એટલું લોડ આપી દેવામાં આવે છે. કે એમનું બચપન બી એ લોકો પ્રોપર એન્જોય નથી કરી શકતા. હમ્મ. એ અત્યારે એવું થઇ ગીયું છે.
થઈ ગયું છે આપણા ટાઈમ પર એવું નહી હતું.
હા એ વાત તો સાચી ને આપડા સમયે આવું બધું નતું જયારે. ત્યારે ત્યારે ભણવાનું એટલું બધું મહત્વ મતલબ હત
હતું આટલું લોડ નહી હતું. કોમ્પિટિશન નહી હતું. લોડ નહી હતું. કે આપણા ઘરથી પણ આપણું આટલું પ્રેશરાઈઝ નહીં થત આપણે પણ એકદમ ફ્રી હતા એ ટાઈમ પર કારણ કે એટલું નહી હતું. હવે તો જરા જરા વાત પર છોકરાઓની વચ્ચે પણ કોમ્પિટિશન થવામાં
થવા માંડે છે અને પાછું અત્યારે તો કોમ્પિટેટિવ એક્ઝામ બારમાં પછી યુપી એસસીને, જીપીએસસી પછી સાયન્સ વાળા માટે નીટ જે ડબલ ઈ બધું કેટલું વધી ગયું છે. હમ્મ ને આપણા મતલબ પહેલા ના વખતે આપડમ આપડું બી ની. આપડે મમ્મી પપ્પા ના વખતે તો બારવું ભણી લીધું એટલે
બહુ મોટી વાત થઈ જ ગ્રેજ્યુએશન થી પણ ઉપર વાળું કામ કરી દીધું.
હા ને અત્યારે તો ગ્રેજ્યુએશનની બી કઈ વેલ્યુ નથી જેવી રહ્યું.
વેલ્યુ નથી. શું કર્યું કઈ નથી કર્યું છે. ભણ્યું જ નથી આવું લાગે છે. હ એટલે જેમ હા.
હા હા તમારી સાથે પણ થોડું મન પણ હલકું થઈ ગયું. ને હવે પાછું એક્ઝામ ની તૈયારીઓમાં લાગી પાછા. ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ.